હલો.
હાલો કોન! હા મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન આ આપડે તમારે મારી અવાજ આવે છે તમને?
હા આવે છે.
તો આજે હું તમારી જોડે વાત કરવા માંગુ છું સોશિયલ મીડિયા વિશે? જો સોશિયલ મીડિયાનો છે ને મુખ્ય બધા ફાયદા અને ગેરફાયદાઓ ઘણા બધા હોય છે. અને સોશિયલ મીડિયાના ફાયદા અ ફાયદાનો લોકો આનંદ ઉચકીને ખુબ જ પૈસા પણ કમાય છે. અને સોશિયલ મીડિયા પર જે છે એની.. ઘણી બધી અસરો છે અને ખુબ જ સારુ પણ કેહેવાય છે. અને સોશિયલ મીડિયા છે ને તે આપણા માટે ખુબ જ લાભદાયક હોય છે. અને સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ છે જ્યાં દરેક વ્યક્તિ સામગ્રી બનાવે છે. અને દરેક સાથે શેર કરી શકે છે. સામાજિક અને સ અ સૌથી સરળ પ્લેટફોર્મ છે. જ્યાં કોઈ વ્યક્તિ સહયોગ કરી શકે છે. શામા શેર કરી શકે છે. બધી વસ્તુ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ જે છે ને બધા લોકો કેટલાક લોકો ડાન્સ કરીને જો અ પોતાને એક્ટિવ કરે છે અને તેનાથી ખુબ જ પૈસા કમાય છે. કેટલાક લોકોને આમાં શું છે કે સોશિયલ મીડિયા પર આજે છે ને આપણે જે ડેલી યુઝ ના જે લોકો જે નોકરી કરતા હોય ને તેના કરતા વધારે પૈસા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું એટલે ખુબ જ સરસ અને સારું પણ કહેવાય છે. પરંતુ કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા ખરાબ પણ જાય. થાય છે કારણ કે કોઈ બી ખબર હોય અફવા હોય ખોટી હોય તો સોશિયલ મીડિયા પર તરત જ આખા દુનિયામાં ફેલાઈ જાય છે તરત જ વાયરલ થઈ જાય છે. પરંતુ હું જો સોશિયલ મીડિયા પર કમાણી ની વાત કરું ને તો ઘણા લોકો લોકો આજે વ્લોગો બનાવે છે. તો બ્લોગ બનાવીને શું છે કે એ લોકોને બહુ પૈસા કમાય છે એ લોકો તમને તો ખબર જ હશે ને. તમે જોયું હશે ને બેન?
હા બેન તમે સાચું કીધું. સોશિયલ મીડિયા છે ને આજ ન એવો આધાર સ્તંભ છે ને લોકો માટે કે લોકો જે આ સાઈડ વિનેસ બની ગયેલું છે જેમ લોકો કમાતા છે. પણ આ સોશિયલ મીડિયા ના લીધે છે ને લોકો પોતાનું દિમાગ ચલાવીને વધારે કમાવા લાગેલા છે ને આજે આનાથી કેટલાક મોટ લોકો છે ને એકદમ ઊંચા સ્થાને પર પહોંચી ગયા છે. જેમ કીધું ને રોજિંદા કામ કરતા સોશિયલ મીડિયા માં આજે વધારે કમા છે કેમ કે આજના જીવનમાં છે ને લોકો પાસે મોબાઈલ બધા ના પાસે છે જેટલા ઘરમાં સદસ્ય છે ને. તેટલા આજે આજના જમાનામાં એટલા બધા સદસ્યના પાસે મોબાઈલ છે. ને મોજાઈલ મોબાઈલમાં છે ને આવી મનોરંજન વિડીયો એવું બધું. આ સોશિયલ મીડિયા ના લોકો ના દ્વારે જ આપણને જોવા મળે છે. લોકો જે બનાવે જેમ--કોમેડી બનાવે, કે પછી જે તે ટાઈપ ના બનાવે જેમ રસોઈ બનાવે. એ બધી વિડીયો છે ને આજે લોકોને અ ખુબ પ્રભાવિત કરી રહી છે. છોકરાઓ પણ એમાં ખુબ જ કલાકો કલાકો સુધી એમાં ખુબ જ તલીન રહે છે. ને બીજી વાત કરવા જઉ તો સોશિયલ મીડિયા છે ને એક સારી શું કેવાય કેમ કે છે ને.
પેલા લોકોને જેમ જમવાનું બનાવવા ના આવતું હતું તો લોકો એકબીજાને પૂછતાં હતા ફોન કરતા હતા. આજે સોશિયલ મીડિયા ના દ્વારા છે ને લોકો પોતાના કેટલાક જગ્યા થી રસોઈઓ જે સારી સારી બનાવે. એ બધી પોતાની રસોઈ આજે સોશિયલ મીડિયા માં રાખી દે છે. તેના લીધે લોકો અ જમવાનું બનાવવા એટલે રસોઈ બધી કરવા રાંધવાનું બધું શીખી ગયા છે લોકો બધી છોકરીઓને જેમ પેલા પોતાની જેમ સાસરે જતી ત્યારે અમુક વસ્તીઓ બનાવતા ના આવડતી તો લોકો આજે ફોન કરતા મમ્મી ને. આ કેવી રીતને બનાવું આમાં કેટલું શું લખવું આમાં કેટલું મીઠું લાગવું ને એ બધું લાગવું આજે એ જરૂર નથી પડતી. એટલું સોશિયલ મીડિયા એટલું બધું ફેલાય ગયું છે ન કે લોકો આજે યુટ્યુબ ખોલે ને જે આજના જમાનામાં એવું કઈ વસ્તુ નથી જો લોકો પોતાનું ઘેરે નથી બનાવી શકતા જો હોટલોમાં વસ્તુ મળતી હોય ને એ પણ લોકો આજે સોશિયલ મીડિયા ના યુટ્યુબ ના બધા ના માધ્યમ થી છે ને લોકો ઘેરે બનાવતા થઈ ગયા છે લોકો ને એમ કે એમ કેવા જાય તો સારું બી છે સોશિયલ મીડિયા લોકોને ખુબ જ આગળ વધારતું છે. ને જે ગામડાઓમાં જે અમુક જગ્યાઓ છે ને ગામડાઓમાં જે બીચારી છોકરીઓ મતલબ કેટલા લોકો ગરીબો લોકો છે ને જેનો કઈ જે ગુજરાત ની હોય ચલાવવાનું ને જેના પરિવાર પર મોટી આપદા આવી ગયેલી હોય ને એ લોકો બી આજે સોશિયલ મીડિયા ના દ્વારા પોતાની ઘેરની બધી વસ્તુઓ અ પોતાના ઘેરના બધા રોજિંદા જીવનની જેમ ચાલે તેમ બધી વસ્તુઓ નાખીને આજે એ લોકો પણ પૈસા કમાવતા થઈ ગયા છે જોઈ જશો તમે તો બેન
હા જોયું છે ને બેન સાચું કીધું છે તમે આજે છે ને સોશિયલ મીડિયા માં શું છે પૈસા કમાવાનું ઈ આ તરીકો બહુ આસાન થઈ ગયો છે કારણ કે શું છે કે આમાં આજે લોકો બ્લોગ બનાવે છે ધારો કે સવાર થી ઉઠીને આખો દિવસની જે રૂટીન હોય ને એ લોકો કો આખું બધું કેપ્ચર કરે છે અને એની પછી એને એડિટિંગ કરીને વિડીયો નાખી દે છે. અને તેમાં એ લોકોને ખુબ જ સારા પૈસા મળે છે. આ તો થઈ ગયું નોર્મલ લોકોને જેને કઈ નથી આવડતું એ પોતાના ઘરમાં જેમ નોર્મલ થાય છે જીવે છે ઊઘે છે કામો કરે છે ખેતરમાં જાય છે. તો તે પ્રમાણનું આ તો થઈ ગયું પરંતુ આમાં સોશિયલ મીડિયામાં છે છે. કે જે લોકો અ જેમ કે ડાન્સ કોઈને આવડતું હોય કોઈને ગીતો ગાવા એટલે ગાવા આવતું હોય કપડાં સીવા આવતું હોય પછી અ સારું સારું આ વ્યંજનો બનાવવાનું આવતું હોય એ તેમ ઘણી બધી વસ્તુઓ છે તેમાં શું છે કે આ લોકો સારા સારા પકવાન બનાવીને યુટ્યુબ પર અપલોડ કરે છે. અને પછી તેના વ્યુઝ મળે છે એમને ખુબ જ સરસ એ લોકોની અર્નિંગ થાય છે. ખુબ જ પૈસા કમાય છે અને જેમ કે આ બધી વસ્તુઓ તો શું છે કે ઘરની ગૃહિણી લોકો છે ને તે લોકો માટે ખુબ સારું છે. કે લોકો ઘરે બેસીને પણ પેસા કમાઈ શકે છે અને પોતાના પતિને અ સહયોગ આપી શકે છે. જેમ કે આપણે સિલાઈ વાળી બહેનો છે કેટલીક લોકો તો તે લોકો સિલાઈ નું કામ કરીને અને યુટ્યુબ પર અપલોડ કરે છે તો તેમાં એ લોકો ને બી સારા પૈસા મળે છે અને જે ઘેરે એ લોકો પોતે સિલાઈ કરે છે. તેમના પૈસા તો એમના અલગ આવતા જ છે એટલે ઘણી બધી વસ્તુઓ છે આમાં શું છે કે પૈસા ખુબ સારા મળે છે. અને લોકો તો હું તો એજ કવ કે નાના નાના ગામડાના લોકો છે તે વધારે પડતા એ લોકો બ્લોગો બનાવે છે. અને તેનાથી એ લોકો ખુબ જ પૈસા કમાય છે. હું તો એજ કહી કે આ બધા લોકો ખુબ સારી રીતે છે ને સોશિયલ મીડિયા પર કામ કરે અને બધા પૈસા કમાવે તો ખુબ જ સારું છે અ કેટલાક લોકો એવા છે ને જો અ અપંગ લોકો હોય છે. તે લોકો તે લોકો તો કઈ કામ કરી શકતા નથી પરંતુ એ વિડીયો દ્વારા એ લોકો કોઈ એટલા પૈસા અર્ન કરે છે ને એ લોકો બેસીને પોતાના ઘરનું ગુજરાન ચલાય શકે છે. અને ખુબજ સારી રીતે સહેલાઈ થી થઈ જાય, કેટલાક લોકો છે. અ લડાઈ ઝઘડાના પણ નાખી દે છે, પછી સારી સારી વાતોન ભી થઈ જાય છે. કેટલાક તો નાના નાના છોકરાઓ જો તો આઠ દસ વર્ષના છે, તેમના પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દે છે, અને લોકો બી ખુબ જ એક્ટિવ હોય છે, અને એમને ખુબ જ આવે છે, અને બ્લોગ બનાવે છે. તે એમ કે છે, હેલો ગાઈસ કેમ છો? હેલો ફ્રેન્ડ. અ કેટલાક લોકો છે. એ તરીકેનું બનાવે છે, ખુબ સારું લાગે છે, અને પૈસા તો ખુબ જ કમાય છે. સોશિયલ મીડિયા એ આપણા બધા માટે ખુબ જ લાભદાયક થઈ ગયું છે, તમને તો ખબર જ હશે ને બેન?
હા બેન તમે બરાબર કીધું, કે આજે લો કો જેમ ફ્લોગ બનાવતા છેને કે હલો કેમ છો બેન હાલો ગાઈસ કેમ છે મજામાં? અ એવું છે ને આજના જમાનામાં જોવા જાય ને તો નાના છોકરાઓ બી એટલા પેલા ઉમંગ આવી ગયલા છે, ને કે આજના આજની કહેવત થઈ ગયેલી છે, કે બધાની ઘેરે કઈ હોય કે ના હોય, પણ બધાની ઘેરે દરેક ના ઘેરે આજના જમાનામાં એક બ્લોગર તો હશે જ. આજ ની આ સોશિયલ મીડિયા ની છે, ને એકદમ કહેવત થઈ ગય છે, કેમકે નાલલા છોક કરાઓ છે ને આ બધું મોબાઈલમાં જોઈ ને ને આજે ઘેરે ઘેરે ખાલી મોબાઈલ ઉચકી ને, જે નાના અમથા જે આંગણવાડી મા ભણતા હોય ને આજે એ લોકો ભી ખાલી તોતલી ભાષા માં મોબાઈલ ઉચકી ને હાલો ગાઈસ, કેશે હો આજે, કેમ છો મજામાં છો? આવી રીતના પોતાના, અ પોતાનું એક્ટિંગ બતાડીને આજે બ્લગર જેવા એક્ટિંગ કરે છે, એટલું સોશિયલ મીડિયા છે ને આજે એટલું બધું સમાસ થઈ ગયલુ છે ને ને બીજી વાત તો એમ કેહેવા જાય, કે જે બિચારા ગરીબ લોકો છે ને, જેમને કઈ વબ પોતાના દિમાગથી છે ને, સ સોશિલ મીડિયા પર બરાબર કમાણી કરતા છે. ને અમુક તો છે ને, અ જેમના જેમ હમણા મે કેટલાક કિસ્સા જોયા છે, સોશિયલ મીડિયા પર કે કેટલાક કેટલાકના હસબેન્ડ લોકોને અ કેન્સર જેવા થઈ ગયેલા છે, અને કેટલાક ના હસબેન્ડ ના હમણાં એક બ્લોગર પર જોયું હતું કે, એકના હસબેન્ડ ને અ લકવો જેવો મારી ગયો, તે ઉભો નહી થઈ શકતા હમણા એમની પત્નીઓ, જેને હમણાં એના વરો તો કમાવવા નથી જઈ શકતા, હમણાં બધાનું ગુજરાન ચલાવવા માટે કેટલીક બૈરીઓ અને છોકરાઓ છે ને આ સોશિયલ મીડિયાનો પણ સહારો લે છે. ને આ વાત સા બરાબર છે, કેમકે આ મહેનતની કમાણી છે. કોઈ જગ્યાએ ગલત કામ કરીને, ચોરી ચકાડીને ખોટા કામ કરીને કમાણી કરતા, આ મહેનતના કામ કરવાથી છે ને કઈ ખોટું નઈ કર્યું. ખોટું નથી એટલે કેટલાક તો સોશિયલ મીડિયા પર આવા જોયલા છે, કે લોકો એની બયરીઓ અને છોકરાઓ પોતાના હસબેન્ડ ને બરાબર એકદમ પ્રોત્સાહન આપે છે, બરાબર એને એ એને અપંગ જેવું કઈ મહેસૂસ ના હોવા દે. સોશિયલ મીડિયા દ્વારા એ લોકો કમાણી કરતા શેને પો તાના હસબેન્ડ લોકોનુ, ઈલાજ પણ કરાવતા શે. એક તો પ્રમાણે કેવે કેવા જાય ને તો સોશિયલ મીડિયા આજે તરક્કી નો બહુ સરળ ને સારો ઉપાય બની રહ્યો છે
હ બરાબર કીધું બેન તમે સોશિયલ મીડિયા છે ને આજના ડિજિટલ યુગમાં છે ને અને માહિતી માટે આપ લે નું સૌથી શક્તિશાળી મા માધ્યમ છે અને જેમ કે એમાં શું છે કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ દ્વારા દુનિયામાં કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ અ પળભર માં એકબીજા સાથે જોડાઈ શકે છે અને દુનિયાભરના સમાચાર અને જ્ઞાન તો ઘર બેઠા જ આપણને મલી જાય છે અને નાના મોટા વ્યવસાયો પોતાના ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકે છે. અને વ્યક્તિ ની જોડાણ વિશે વાત કરું ને તો દૂર રહેલા મિત્રો ને પરિવારજનો સાથે સંબંધ જળવાઈ પણ રહે છે અને વધુ પડતા વધુ પડતો ઉપયોગ દિનચર્યા અને અભ્યાસ પર અસર કરે છે એ એમાં શું છે કે સમય નો બગાડ નહી થાય અને માનસિક સ્વાસ્થ્ય ની વાત કરું તો સતત ઉપયોગી એકલતા ચિંતા અને તણાવ વધે છે અને સાયબર ક્રાઈમ છે જેમ કે ઓનલાઈન ફ્રોડ અને ખોટી માહિતી ઝડપથી ફેલાય છે એટલે આપણા બધા માટે ખુબ જ ઉપયોગી છે સોશિયલ મીડિયા થી છે ને વધારે પડતી જો હું વાત કરું ને તો ઘણા લોકો કમાવા માટે તો ખુબ જ સારું છે પરંતુ આપણા બધા માટે જે ન્યૂઝની વાતો હોય છે ને તે તરત જ ફેલી જાય છે બધાની પાસે એટલે તે ખૂ ખૂબ જ મોટું અને ખૂબ જ સારું કામ હોય છે તો આજે તો આપણે વાતો કરી સોશિયલ મીડિયા વિશે આપણે કેટલી બી વાતો કરે ને તો ઓછી છે પડી જાય પરંતુ અ હું તો અંતમાં એજ કહું કે આપણે જે પણ વાતો કરી ને તેમાં મને ખુબ જ આનંદ આવ્યો છે તમારો ખુબ ખુબ આભાર
તમારો બી આભાર